હલો.
હલો.
કરો હ.
હા વા. હા બેઠા હા બેઠા બધા મજામ
હો તમારે બધા મજા? હ સુ સુું કરતા હતા?
હ કશું નહી આ બેઠા, એ કોમ બીજું થાય. કરા આણે હવે.
હા બરોબર.
તમારે શું ચાલે કો?
બસ અમારે. શોંતી હે એડી ખાવા બનાવીને ખાવા ખાધું કચરા વાહણ ને પોતને બધું કર્યું.
હમ્મ
આજે વળી ભીંડાની કઢી બનાઇતી
આહ.
ભીંડાની કઢી ને અમારે તુર્ય વાયાસે પણ તુર્ય બે આય તો એમાં એક કડવું નીકળ્યું
હા.
એક સારું નીકળ્યું.
તે કડવું નુ સારું બેગ્કે, ભૂકાની મિક્સ કરીને શાક બનાવીને ખાઈ જવું પડે ને?
ના તો શાક ના ભાવે તો ના ભાવે.
અંદર ગોળ નાખી દેવાનો.
હા એટલું બધું કરો તો એક જ તુરિયાનું શાક કર્યું અને ભીંડાની કટી કરી.
પઇ એ બે વય નુ ના કરવું.
કરવું તો પડે જ ને તાર પેટ કરાવે વેટ કરવું તો પણણે.
એ તો ચાલ જ નહી ર તો.
પછી લોટ બધીને રોટલી કરી, ને ઝાર થોડીક દળાય થી તે ઝાર ના રોટલા લા કરે એક રોટલો કરે સો હાથ રોટલી કરીને ચાર જણાને ખાવાનું.
અમયાજદાર ના રોટલા ખાધા તા તા નહી અમારે જાર દડાઇ પાટણ ગયા તા તે મહેશ ના ઘેર. ખાવાનું હતું તે આગળ બાજ ઝારના રોટલા બનાયા બટાકાનું શાક. તાશ બધું કાધું પસ તે ત્યાંથી ખાઈ પીને આરામ કર્યો આરામ કરીને પછી કામે ગયા.
હા
એથી સાત. દ વાગ્યા હુધી કોમ કર્યું પછી એક બગલ થેલો લાવવાનો અતો થેલોનો લેવા જ્યાં.
હા બરોબર હા હા.
પછી ખુ પરેશભાઈ માટ પેહ્લા આયો. થેલાનો ભાવ ખૂબ સે, આઠસો નવસો હજાર અગિયારસો પંદરસો જેવા થેલા એવા ભાવ. શું કરવાનું કહો હવે.
જિંદગી છે, જિંદગી છે રહેવાનું
હમ અને કાલે જાવાનું સે ફરવા, આવવાનો વિચાર સે? બહુચરાજી-બહુચરાજી જાવું સે.
ગયેલા છે હો મસ્ત બહુચરાજીનું મંદિર છે.
હ, કે તમારે આવું હોય તો કહો હા.
એટલે અમે તાલ કરાવવા લઈ જયાતા.
હ હ. બાબરી ઉતરાવા ગ્યા તો.
ત્રાવા
અહ હા તો ત્યાંથી પછી બ નવું મંદિર બણે છે હાલ.
હા ચાલુ જ કામ છે.
હા તે ત્યાં ગળા જઈ આવો દર્શન બીજા કરીન પસી આગળ જાવાનો વિચાર સે થે પીમ્પળી. પિંપળી રામદેવીનું મંદિર સે મોટું. સરસ મંદિર સે જોવાલાયક. હા તે આગળ જમણવાડ ચાલે, ભજન ભાવ ચાલુ
બરોબર.
પછી ત્યાંથી આગળ નીકળીયે તો પછી ચૂટીલા આવે
હા ચોટીલા આવેે.
ચુટ હા ચોટીલામાં ચામુંડમાં બેઠેલા છે ને ઠેટ ઉપર બેઠ ઠેલા છે ડ ગબ્બર ઉપર. ઉપર જાયે ચડે વિશેષ સરસ પગથિયા બનાયેલાસ
હા બરોબર.
અને જો આગળ જઈએ, માતાજી ના દર્શન કરીએ તેઓ આગળ રહીએ
હા પ્રસાદ બીજી ચઢાય ને ઘરે આઈશું.
હં ન ના પસી આગળ જાવાનું પ્લાન સે અમારે તો. જાઉ થા હા જાઉં સે હજુ આગળ કોમ હે? ઠેઠ રાજકોટ બાજુ જાઉં સે.
આ કેટલા દિવસ થાહે?
પોચ છ દાડાનો પ્રોગ્રામ કરેલો સે.
ઓહ એવું એ
એ રાજકોટ જઈએ ને એકે તે આગળ મારા માસીનો છોકરો રહે છે એ એમના ઘેર રહે વા એ ઠે ઠેટ પાટણ બાજુના સે.
હા.
આ બનાસકાંઠા ના, પાટણના નહીં, બનાસ કોઠા બાજુના. એટલે હોવા તેઈ ત્યા આગળ રહેશે. પછી એમના ત્યાં એક રાત રહી અને રાજકોટમાં જોવા જેવા સ્થળ હોય કે બધે ફરી વળવું છે. એ બધા સ્થળ જોઈએ.
હા જોઈશું અમે.
કોય ની પાસે અ સો સુધી ઘેર હોય
હા
પછી રાતના દસ કે અગયાર વાગે ગાડી જાય છે દ્વાર
દ્વારકા રેલવે
હા હા હા એટલે શાડાા નવે બસ રેલવે સ્ટેશન જતું રેવાનું ટિકિટ બીજ લઈ અને બેસવાનું જયારે રેલવે આવે એટલેં અંદાર બેસી જવાનું
આ બરોબર હૈ.
હા તે સવારે લગભગ પાંચ છ વાગે તે ઉતારી દે
હા
દ દ્વારકા ને દ્વારકા ત્યાંથી રી ક્ષા બઉં આવે ખૂબ આનંદ વીસ વીસ રૂપિયા એક માણસ ના વીસ રૂપિયા અને દ્વારકા ના મંદિરે ડેલી જાય અને જો ચાલી ને જાવ તો બે કિલોમીટર જેવું થાય છે
આ બરોબર
ચાલતા જાવું તો હળ હળ પણ ચાલતા જઈએ તો પછી દર્શન કરવાનું લાઈન બહુ થઈ જાય એટલે રિકષા બેસી જઈએ તો ફટાફટ કામ થઈ જાય. હા.
તો પણ ક્યારે જવાનું મને કો તો ખરા ખબર પડે.
જાવાનો પ્લાન તો હવે બસ મુ ચાર પાંચ દિવસની અંદર જ છે. કેમ કે બે જણા ખૂટે છે બીજું તો કમ્પ્લીટ થઇ ગયા મોણસો બે માણસો ખૂટે છે. એ તમારે જેને આવવાની ઈચ્છા હોય બે જણ ને કોઈ તો તૈયાર થઈ જવ તો વી બે દાડા પેલા જતા રહીએ. નક્કી ચાર થી પાંચ દાડાનો અંદાજ મુક્યો હશે ગણો ને આજે ગુરુવાર છે ને કે બુધવાર થયો હા ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ સોમવાર ના દિવસે નીકળવાનો પ્લાન છે
તો ચોક્કસ અમે આઇશુ બંને જના
હા હા તો બે ગણા તૈયાર થઇ જાવ તો પછી જઈએ સોમવાર ના દિવસે આવી જવાય
અવા ઈ જાશુ
ઇકો ગાડી કરેલી છે હા ઈકો ગાડીમાં જવાનું છે એટલે એમ કે આમાં આપડેમને અમે ચાર જણા અમે ચાર જણા છ ને તમે બેયછ જણા થઇ જાવ ને એટલે સુખ શાંતિ થી જતા ફાવે ના કો આમ તો આઠ જણા જતા ચાલે પણ એ આપણને બે હવાની બધી તકલીફ પડે
તકલીફ પડે મારે વિચાર તો છે કાલની પરમ દિવસ આવવાનો પાટણ આવું છે એક રાત બે રાત ત્યાં રહી અને પછી જેવો ટાઈમ એક એક દિવસ બાર વાર રહીને પછી ઘરે આવીશું એવું એવું છે બોલો તમે કેતા હોય તો પછી આગળ વધીશું.
હા તો પછી એ પ્લાન કરી નાખો ચાલો બે ત્રણ દિવસ અહિયાં રહી ને પછી સોમવારે નીકળીએ
હા હા બરોબર હે
ડાયરેક્ટ તમારા બે દાડા પેલાં આઈજ જાવ તો બે દાડા દિવસ અહીંયા રહેવા ચાલે.
હા, ચાલે એ ડાયરેક્ટ પાટણ જાવું છે.
હે તે પાટણ આઈ જતાનું.
અહ કાલનું તો કાલનું નક્કી નહી કતી તો પરમ દિવસ નું કહું છું. કો ને.
હા, તો જય્યારે મેળ આવે તે.
હા, પણ તોધી જ કાલે આવું છે પણ જોવુંજ જો હજુ બપોર પછી નીકળે ને તો કાલે નીકળવું ન ને પરમ દિવસ નીકળું. અમા નણદ આવ્યા છે. એ બે ત્રણ દિવસ રેવાના છે તો કીધું હું બે ત્રણ દિવસ અહીંયા આવો તો એમને રસી અપાય છે એને બાબાને રસી અપાય છે.
હમ્મ.
પટલે તાવ આવે છે કે રતો જ નથી.
હા, રસી બઉ ના આમ રશ એ સારી પણ આ છોકરાને નાના નેમ કે થોડીક ભારે પડી જાય એટલે બે ત્રણ દિવસ તો એ શરીર તાવ લેવનું રહેવાનું.
થઈ જાય એટલે કે કીધું એમ થોડુંક કોમ કરે એઈર થાય ને તો પછી હું આઈ એકુ.
હા બરાબર કશો વાંધો નહીં ભલે એક બે બે દિવસ પછી આવ રાએ.
હ એટલે હવે કાલે એક અદા જ પરમ દિવસ.
હા તો તમારે આવ હોય ફોન બીજો કર દો તમે માણે ગાડી વાળાને કઈ રાખો. સોમવાર ના દિવસે રહીએે. ઈકો કરેલી છે ને કે જેલું જ છે પણ કે બે પસે અંદર ખૂટટે છે ને હું તને એ પ્રમાણે કહી દઈશ. બે પેસેન્જર થઇ જાય તો આપડે નીકળીએે.
નીકળીયે દર્શન કરીએ જોઈએ.
કીધેલું જ છે હા તે જવાનું પ્લાન તો સે રાજકોટ ધ્યાને લઈ જવાનું ને રાજકોટ થી પાછા આપડે એ ગાડી ત્યાં મૂકી દઈશું કોણ પાસે રેલવે જઈશું બધાએ.
ચાલે.
અહિયાયા તો મુલ સવારે ઉતારે ને પાછા સાજ ના કે ફેર વળતી ગાડી રિટર્ન થઈ જાય દ્વારકા ના દર્શન બીજા બેટ દવાર કા આગળ બધ ફરી. વળી રાજકોટ આવીને રાત રહી ને બીજા દિવસે પણ રિટર્ન. તે હા વળતાશું તે જઈશું વીરપુર.
હા બરોબર છે.
વીરપુ જલારામ ના દર્શન કરીએ અહિયાયા વીરાબાઈ ના દર્શન કરીએ. અને ત્યાં પણ રામરોટી ચાલે છે. બિલકુલ મફત ખાવાનું, કાઠિયાવાડમાં.
ત્યાં ખાવા બી ખાઈ રહીશું.
હ જલારામ બાપાને તો કોઈ રૂપિયાની જરૂર નથી. હા ત્યાં તો કન વારવાર ચાલુ ચાલુ છે. કોઈક રૂપિયો કોઈ લેતા નથી. જલારામ ના ખાલી ફોટા નથી દર્શન કરવાના ત્યાં આગળ મૂર્તિ એ નથી.
એવું છે.
ફોટોસ હે જલાર બાપનો.
હા.
એ દર્શન કરી ત્યાંથી નીક જવાનું બજારમાં આવો તો બજારમાં પણ બધી વસ્તુ
જો માતાજી જોવ માતાજી નો હુકમ
હા તો મને રવિવારના દિવસે ફોન કરવાનો તમારે.
હા ચોક્કસ હું કદાચ અહીંયા જ રહેશું રવિવાર ની
હા તો કદાક આવર તો ના ના તો કદાક વેલા મોડ થાય.
હા તો
હા તો રવિવારના ફોન કરો ને કે અમે સોમવારના આવીએ છીએ.
હા રવિવાર ની સાંજે અમરાય તો વડેતી ઉત્તમ તો સવારે વેલા ની હા પા પછી આ તો આવો તબિયત સારી છે જમણી જમરા એમણે ખરો વળી બે દવા બે દિવસ વધારે રેમરા એવું હોય.
હા.
તો વળી આગળ નીકળી જવાય આ નો. સોમનાથ મં સોમનાથ મહાદેવી જવાનું. પાછી જુનાગઢ છે. હા એવું બધું જોવાના સ્થળો સારા છે જુના ગઠબંધન સિ મહેતા ન સોરો દામોદર કુંડ. એટલે આવું બધું જોવા જવું સરાર તમે ગઢગીરનાર સ્થળો નવ હજાર નવસો ના ઘણું પગાર
વાપરે મારે તો પગ હમો થઇ જાય.
ઉપર દત્તાત્ર્રી ભગવાન પગલા છે.
હા.
અને આ જે દામોદર કુંડ છે એ કુંડમાં તો જે બાવા બીજા નાહવા પડે
હા.
જો આ સલબા હોય ને તો ત્યાંથી બહાર આવતો જ નથી ત દ્રશ જ થઈ જાય ત્યાંથી
એવું એમ.
હા બાબને બહ અદ્રશ થાવાનું આવે છે એમાં આ કારતક મહિના ન આવે ને શિવરાત્રી. મહાશિવરાત્રી ત્યારે તો એ લોકો